હલો, જય શ્રી કૃષ્ણભાઈ
જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે
એકદમ મજામાં હમણાં તો તમે કેમ છો, બધા ઘરે બધા સારા તો સે ને ભાઈ
હા ઘરે બધા સારા છે ને એકદમ મજામાં છે. તમારા ઘરે બધા કેવા છે?
હા અમારી ઘરે પણ બધા સારા જ છે કારણ કે આ દિવાળી આવાની છે તો બધા મતલબમાં ઘરની સાફ સફાઈ કરવા લાગી ગેલા છે તો તે બાબત ઉપર થોડીક વાતચીત તમારા સાથે કરવાની હતી કે તમારી ઘરે પણ શું સાફ સફાઈ ને બધું કરે છે અને શું દિવાળી પર જ તમે સાફ સફાઇ કરો છો? તો કે પસી અ બીજા સમયે પણ તમે ઘરનું થોડુંક સાફ સફાઈ કરો છો.
હા એટલે મારી ઘરે દિવાળી પર મોસ્ટલી આપડે પણ ઘરની સાફ સફાઈ કરીએ છીએ. પરંતુ એટલે કે દિવા એટલે કે મહિ મહિનામાં એક એક વાર કરી દઈએ છીએ પરંતુ દિવાળીમાં તમે જાણો છો કે દિવાળીમાં આપણે આખું ઘર સાફ કરીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ કારણ કે દિવાળીમાં મજા અલગ જ હોય છે કારણ કે દિવાળીમાં આપણે ઘરને જ કંઈ અલગ લુગ આપી દઈએ છીએ અનેયા બધી લાાઈટિંગ લગાવીએ છીએ જબકખ લગાવી છીએ રંગોળી પાડીએ છીએ અને કંઈ ઘરને આપણે અલગ જ બનાવી દઈએ છીએ એટલે ત્યારે ઘર એકદમ મત લાગે છે અનેને અમારા ઘરેમ તો મહિના મહિને સાફ સફાઈ થયા કરે છે પરંતુ વધારે સાફ સફાઈ દિવાળીના સમયે જે આવે છે તહેવારોટલમાં કરવાની મજા અલગ જ હોય છે કારણ કે આપણા ઘરે બધા લોકો આવે છે અને મજા બધા વાતચીત કરતાં આપણે બધા કામ કરીએ છીએ સાફ સફાઈ અને મમ્મીને પણ હું ઘણી બધી હેલ્પ કરું છું કારણ કે ઘર આપણે જે મમ્મીને જ બધું કામ કરેેું પછી આપણે શું કરું એટલે મમ્મીને હેલ્પ કર એ ખૂબ જરૂરી છે. કારણ કે એ ઘણા બધા અ કામ ઘરના કરી દેઉ છું અને મમ્મીને પણ સારું હેલ્પ કરું છું કાર કે દવામાં તમે જાણો છો કે આપડ ઘણા બધા ઘરના બધું સારવાર માટેધું મમ્મી ખુબ કામ કરે છે જેથી કરીને આપે મમ્મી ને થોડી હેલ્પ કરીએ તો પછી આપડે સારું કેહેવાય કારણ કે મમ્મી થાકી જાય છે એટલે આપણે એ વિચારવું ખૂબ જરૂરી છે અને બીજું તો જ કવું છે કે દિવાળીના તહેવારમાં તો મને ખૂબ ગમે છે અને દિવાળીના તહેવારમાં તો આમાં ઘરેણાવને એ વસ્તુ લાગે છે કારણ કે તમે જાણો છો કે દિવાળીના તહેવારમાં આપણે જે બધા ઘરમાં જે વપરાયતીલી વસ્તુ હોય છે જેમ કે એસી છે પછી ટીવી ટેબલ હોય છે બધ ઘણા પ્રકારની પછી વોશિંગ મશીન એ બધી વસ્તુ આપણે ઘરે નવીને લાવએ છીએ કારણ કે ત્યારના સમયમાં આપણને જે ઓનલાઈન વસ્તુ આપડે ખરીદ તો પછી આપણને ઘણો બધો ફાયદો મળી જાય છે કારણકે ડિસ્કાઉન્ટ ઘણું વધારે હોય છે ને યોગ્ય રીતે આપણને ઘણા સારી ઓછા કિંમતે મળી જાય છે બાકી તો મારે જ કેવું છે કે દિવાળી તહેવારમાં આપણે જેટલું વધારે નવું વસ્તુ આવે એવું બધા ખુબ માને છે અને બધા દિવાળી તહેવારમાં ઘણા સા સમ અમારે ઘરે આવે પણ છે જેમ કે મામાના છોકરા હોય છે પછી ફૂના છોકરા બધા ઘણા બધા લોકો આવે છે અને રા રડીના બધા સારા સંબંધીઓ મળવા આવે છે અને એકબીજા સાથે વાતચીત કરે છે અને બધા સાથેા ખુબ સારી રીતે વાત કરે છે શું તમારા ગામમાં હમણાં કેવું ચાલી રહ્યું છે દિવાળી આવી રહી છે તો બધા તમારા ગામના બધા પરિવારો બધા ખુબ મજામાં હશે ને એટલે બધા ખૂબ ભલ્લાસ માણસને એંદો
હા ભાઈ અમારા ઘરના લોકો પણ બધા ખુબ જ મજામાં છે અને આજુબાજુના લોકો પણ બધા ખુબ જ સાફ સફાઈમાં નાવા માંની ગયા છે કારણ કે દિવાળી માં બધા સાફ સફાાઈ કરે જ છે અને બધા મતલબમાં પેલું રંગોલી ને બધું પણ મનાવામાં લાગી ગયા છે કારણ કે દિવાળી આવેને તમને ખબર જ કે બધા દીવા પ્રગટાવે છે મતલબ દીવા પછી બધા આખા ઘરમાં લગાવે છે પછી રંગોળી પણ સજાવે છે અને બધ લાાઈટિંગ ન બધું પણ લગાવતા હોય છે કારણ કે દિવાળી ના રાતના સમયે જો આપડે બહાર નીકળીએ તો બધાના ઘરે દીવા પ્રગટાવેલા હોય લાઈટિંગ્સ લગાવેલી હોય જે જોઈને ખુબ જ સારું લાગે છે અને મજા આવે છે કારણ કે એ જોવાની એક અલગ જ વસ્તુ જેવું દેખાય છે પરંતુ આપડ દિવાળીમાં ફટાકડા ફડ છે તેથી થોડુંક પ્રદુષણ પણ થાય છે પરંતુ આપડ એક જ દિવસ પડ છે એટલે ચાલી જાય છે તો જેથી કરીને થોડુંક ફટડા ઓછા ફડવા જોઈએ અને મીઠાઈનેવું બદને આપવા જોઈએ જેથી કરીને આપણો થોડુંક મતલબ સંબંધ પણ સારા રહે અને દિવાળીને સાથે સાથે હમણા જે મતલબ જે ગણેશ ચતુર્થી આવવાની શ એની પણ ખૂબ જ વધારે વાતચીત થયા કરે છે કારણ કે ગ ચતુર્થી મતલબ ગઈ છે તો તેમાં મતલબ અમે બધું કર્યું જેમકે તમને ખબર છે કે ગણેશ ચતુર્થીમાં મતલબ ગણપતિ બાપાને આપડે ચૌદ દિવસ સુધી આપડા ઘરે રાખીએ છીએ તો ચૌદ દિવસ સુધી મતલબ બધા મિત્રો સાથે મળીને અમે તો ત્યાં જ બેસતા અને ભજન કરતા અને રાતના મતલબમાં બધા મળીને કઈ ને કઈ બનાવતા જ દરરોજ ના કારણ કે રાતના મતલાબમાં ત્યાં ઊંઘવાનું હોય છે તો બધા મિત્રો સાથે મળીને ત્યાં અમે ઊઘીએ છીએ અને પછીતના સમયે બધા મતલબ ભજન ન પડી જાય પછીતના ખાલી મિત્રો અમે મિત્રો બધા સાથે જ હોઈએ તો પછી છે ને કઈ ને કઈ અમે બનાવીએ છી જેમ કે કેટલીક વાર મેગી બનાવીએ પોૌવા બનાવીએ પછી ભજીયા બનાવીએ પછી ભેલ બનાવીએ એવું અમે દરરોજ ના કઈ ના કઈ બનાવીએ છીએ અને ખુબ જ વધારે મજા આવે છે કારણ કે આખી રાટો મારે જાગવાનો પણ હોય છે અને બધા મિત્રો સાથે ત્યાં મળીને જાગીએ પણ છે મતલબ ડીઓ પણ અમારે જોવાનો હોય છે કે ઓલવાઈ ન જાય તો જેથી કરીને અમે ત્યાં જ રહીએ છીએ અને ખુબ જારે મજા તોમે પણ ગણેશ ચતુર્થી મે એ બધું કર્યું છે કે ના કર્યું તમે
હા ગણેશ ચતુર્થી તો મરા તહેવાર ખૂબ ગમે છે કારણ કે આપણે જે બાપાને આપણે કીધું કે તમે આપણે એટલા દિવસ આપણે ખૂબ સારી રીતે પૂજા કરીએ અને યોગ્ય રીતે આપણે લાવીએ છીએ આગમન પણ કરીએ છીએ અને ખૂબ સારી રીતે કરીએ છીએ અને અમારા ગામમાં તો ઘણા બધા લોકો ગણેશ ચતુર્થી ક્યારે આવે છે છે એ કરીને બધા રાહ જોય છે કારણ કે અમારું જે ફળિું છે ત્યાંના બધા જે બધા ભાઈબંધો છે બધા ત્યાંના બધા રહેવાસી છે તે ખૂબ માને છે ગણપતિ બાપ્પા માને ગણપતિ બાપ્પાને ખૂબ સારી રીતે લાવીએ છેએધા અલગ આગળ પણ સારી રીતે કરીએ છીએ અને અરા ગામમાં આમ તો મોસ્ટલી બે જગ્યાએ ગણપતિ બેસે છે એટ એક ફળિયામાં અલગ ને એક બીજા ફળિયામાં અલગ પરંતુ બને લોકો બને બધા જે બંને ફળિયા ના લોકો છે બધા એક જગ્યા આવે છે અને બીજા જગ્યા પણ આવે છે એ બધા લોકોને ખુબ માને છે એટલે બધા એવું નથી કે એક જગ્યા નથી આવતા એ કારણ કે ગણપતિમાં તમે જાણો છો કે બધા લોકો દેખાેખ ર ખૂબ આવી જ છે કારણ અમુક બધા મોટા શહેરો માટે ખૂબ જોવા મળ્યું છે કારણ કે મોટો ગણપતિ હોય બીજાને પણ ના હોય એા દેખાઈ દેખી ઘણા બધા લોકો એવું કરી છે એટલે એવું નહી કરવ જોઈએ કાર કે ગણપતિ બાપ ને યોગ્ય રે પૂજા કરવી જોઈએ અને યોગ્ય રે કર જોઈએ કારણ કે નાલો ગણપતિ અને મોટો ફરક હોય જ નહીિ એક જ ગણપતિ હોય છે એટલે કે ગણપતિ બાપા ની પૂજા જ કરવી એ સૌથી મહત્વની વાત છે એટલે કે એટલે એવું જ છે એટલે કે આપે યોગ્ય રીતે ગણપતિ બાપાની ગણ યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ અને અમે પણ દસ દિવસ અમે ખૂબ બાપા ની પૂજા કરીએ છીએ અને ખબ ત્યાં જ અમે સુૂઈએ પણ છે બધા લોકો સાથે અને બાપાની ર અમે રક્ષા કરીએ છીએ અને બીજું તો એ જ કેવું છે કે આ દસ દિવસમાં અમે ઘણા બધા બગના રમત ગમતો રાખીએ છીએ અને બધા બાળકો હોય છે વિદ્યાર્થી નાના નાના હોય છે તે લોકોને અમે રમત રાખીએીએ અને આ અમે પાંચ છ દિવસ પણ ભજન પણ કરીએ છીએ કારણ કે જેટલું આપણે તે દિવસમાં ભજન કરું એટલું મજા આવશે અને એ દસ દિવસ તો કંઈ અલગ જ હોય છે અને પછી છેલ્લા જે વિસર્જનનો સમય હોય છે ત્યારે તો આપણને થોડો પેલો અનુભવ થાય છે પરંતુ આવા કરીએ શું કારણ કે બધી પેલું છે એટલે આવા કરવું પડે છે એટલે કે આપણે જેટલા બાપ પાપ્પાને તોવું કે આપણે આખું આખું વરસ રાખીએ એવું જ આપણે વિચારે છે પરંતુ બાપાને પણ આવું કરવું પડે છે એટલે કે એ રાખવું પડે છે એટલે કે વિસર્જન ના સમયે પણ આપણે પાપ્પાને યોગ્ય રીતે વિસર્જન કરવું જોઈએ અને સારી રીતે કરવું જોઈએ કારણ કે બાપા આપણને ઘણા બધા વિઘ્નો દૂર કરી દૂર કરી જ દે છે એટલે આપડે તો ખુબ માનવું કારણ કે હું પણ ગણેશ ચતુર્ને ખુબ માનું છું કારણ કે અમારા જે ગામમાં ગણપતિ દાદા ને મૂર્તિ બેસવામાં આવે છે તેમાં અમે એક મૂર્તિ જે રું એ લોકોને આપું જ છે અને અરા ઘરના લોકો પણ એ છે કે એક મૂર્તિ આપણા ઘરથી આપવી જોઈએ ખુબ જરૂરી છે અને બીજું તો જ કેવું છે કે હવે ગણપતિ એટલે કે ગણપતિ નો તહેવાર આવવાનો જ છે કારણ કે હવે જેમ કે સપ્ટેમ્બરમાં આ વખતે બેસવા છે એવ વાત મળી છે અને પેલા તો ઓગસ્ટમાં પેલા બેતા પણ હવે સપ્ટેમ્બરમાં આ વખતે છે એમ કેતા અને બાકી જ કે આપડા તહેવારો જે ધાર્મિક તહેવારો તેને આપણે યોગ્ય રીતે ઉજવો જોઈએ અને ઘણા બધા પ્રકારનાવા તહેવારો આવવાના છે કેમ કે આવે તો ગણેશ ચતુર્થી પર જે તમે જાણો છો કે નવરાત્રી નો તહેવાર આવે છે નવરાત્રી ના તહેવારોમાં પણ માતાજીને ખુબ સારી રીતે ન બધા લોકો પૂજા કરે છે અને અમુક જગ્યાએ તો પછી દસ દિવસ પણ કરે છે કારણ કે નવરાત્રી ના જે જે દિવસો હોય છે તે ઘણા બધા લોકો ખુબ ગરબા રમવાના જે શોખીન હોય છે તે લોકોને ખુબ ગમે છે કારણ કે માતાજીની પૂજા ખુબ સારી રીતે કરે છે અને એ લોકોને ગરબાનો ગરબા રમવાનો શોખ ખૂબ વધારે હોય છે એટલે ખૂબ મજા કરે છે મને પણ ખૂબ શોખ ગરબા રમવાનો અને હું પણ અમારા ગામમાં પછી અમારા જે શહેરોમાં જ્યાં રમવા છે ત્યાં હું જાઉં છું ફન્ડક સાથે ત્યાં મજા પણ કરું છું શ તમે પણ આવું કરતા હશો ને નવરાત્રી ના તહેવારોમાં
હા ભાઈ અમે પણ એવું બધું કરીએ છેએ કારણ કે તમને ખબર જ છે કે નવરાત્રી તહેવારોમાં છે ને ગરબા રમવાની ખુબ જ વધારે મજા આવે છે અને ગરબા રમવાથી મતલબ આપને જયારે મિત્રો સાથે બધા સાથે જઈએ તો ખુબ જ વધારે મજા આવે છે અને જે ના આપડે જયારે રહીીએ ત્યારે પહેલા તો આપડે શું કરવું કે પેલા તો આરતી કરવી જોઈએ અને આરતી કરીને પછી આપડણે ગરબા રમવું જોઈએ કારણ કે પેલા આરતી કરવી ખૂબ જ જરૂરી છે અને હમણાં હાલના પેલું માં તો બધા લોકો આરતી કરવાનું ભૂલી જ ગયા છે કારણ કે પલે આરતીમાં કોઈ પાર્ટિસિપેટ કરતું નથી ડાયરેક્ટ ગરબા જ રમવામાં આવી જાય છે પરંતુ ગરબા રમવાનું ચાલુ કરવામાં ખ્યાલ આવ્યું હતું કે જયારે મતલબ આરતી કરીએ ત્યારે પહેલા તો આરતી કરવી જ જોઈએ અને ત્યારબાદ જો ગરબા રમવું જોઈએ મારે તો એવું જ કેહેવું છે અને બાકી તો મતલબ જારે પણ આપણે ગરબા રમવા જઈ તો ત્યારે ફ્રી ડાન્સ નું પણ આયોજન કરવામાં આવેલું હોય તો જેથી કરીને અમારા ગામમાં તો ખુબ જ વધારે બધા લોકો ગરબા પર રમે છે અને કોમ્પિટિશન પણ રાખતા હોય છે અને કોમ્પિટિશન ના કારણે બધા ખુબ જ સારા સારા ચણિયા ચોરી થી માંડીને ખુબ જ વધારે સારા કપડાં પણ પહેરતા હોય છે અને સારા કપડા પહેરીને એ લોકો આવે છે અને જે પણ મતલબમાં સારું ગરબા રમશે તો તેને ટ્રોફી અને પૈસા પણ આપવામાં આવે છે જેથી કરીને મારા ગામ માટે ખુબ જ વધારે સારું કોમ્પિટિશન ચાલે છે તે જોવા માટે ઘણા બધા દૂર દૂર થી લોકો આવતા હોય છે અને ખુબ જ વધારે એવું હોય છે પરંતુ આપણે એ પણ સાથે સાથે ન ભોલવું જોઈએ કે આપણે મતલબમાં જે જગ્યા પેલું કરીએ છીએ જેમ કે અ ગરબાનું રમવા જ તે જગ્યા મતલબમાં છોકરીની લાઈન અને છોકરાની લાઈન પણ અલગ અલગ હોવી જોઈએ અને કારણ કે તમને ખબર છે આજના જમાનામાં બધા ખૂબ જ ખરાબ રીતના બધું વર્તન બધા કર્યા કરશે જેથી કરીને છોકરા છોકરી અલગ રરમશે તો આપડણે નવરાત્રી જેવા પ્રોગ્રામને પણ સારી રીતના કરી શકશું અને બાકી તો બીજા બધા તહેવાર જેમ કે ઉત્તરાયણના તહેવારમાં પણ ખૂબ જ વધારે મજા આવે છે ઉત્તરાણના તહેવારમાં ટલ લાડુ ખાવાની તો ખુબ જ વધારે મજા પડી જાય છે કારણ કે ટલના લાડુ મારા ફેવરેટ છે અને ઉત્તરાણના તહેવારમાં અમારા ગામમાં કોમ્પિટશન રાખવામાં આવે છે કે જે બી પણ વધારે પતંગ આપશે તેને પૈસા આપવામાં આવશે અને જે પણ વધારે પતંગ આપશે તેને એક અ ફિરકી અને ડોરો પણ આપવામાં આવે છે જેથી કરીને બધા લોકો ઉત્તરાયણ તહેવાર માં ખુબ જ વધારે દિવસોથી રાહ જોતા હો છે શ તમારા બાજુ પણ ઉત્તરાયણ તહેવાર સારી રીતના મવામાં આવે છે
હા ભાઈ એટલે કે ઉત્તરાયણ તહેવારમાં તો ખૂબ મજા આવે છે કારણ કે ઘણા બધા લોકો આવે છે કે એ બધા પટેંગથી ગાવે છે ખૂબ મજા કરે છે અને સુરતીમાં તમે જાણો છો કે ઘણા બધા લોકો પટેંગ સગાવાનો ખૂબ શોખ હોય છે અને તલના લડુ ઘણા બધા વાનગી છે હોય છે ઊજ પૂરી હોય છે તે ખવાની મજા અલગ જ હોય છે એટલે તહેવારો ની મજા આપણા દેશના અલગ જ હો છે એટલે આપ ધાર્મિક તહેવારો મનાવવા જોઈએ અને આપણા તહેવારો તો ડિસેમ્બરમાં ખૂબ પ્રચલિત છે એટલે કે આપણા તહેવારોને આપણે મનાવવા જ જોઈએ સારો ટાઈ મળીએ પાછા આપ તહેવારો વિશે પાછી વાતચીત કરીશું
હા ભાઈ ચાલો મળીએ પાછી